હલો હલો.
હમ્મ. અવાજ આવે છે મારું.
હા હેલો મારું વાત સાભળી શકે?
હા હા.
કેમ છો?
હું મજામાં. તમે કેમ છો?
હું પણ મજામાં છું. આજે હું અભ્યાસ કરતો હતો અને મને એક પ્રયાસ થયો.
હમ્મ
એક પ્રશ્ન થયો મને.
કયો પ્રશ્ન?
અ મારો પ્રશ્નથી કે અ બુક્સથી શીખવું સારું છે કે ઇન્ટરનેટથી શીખવું સારું છે?
હમ આ તો ખુબ રસ્તા ન પસંદ છે.
હમ તને શું લાગે છે બુકથી સહી છે કે ઇન્ટરનેટથી સારું છે?
મને લાગે છે કે બંનેના પોતાના ફાયદા છે.
હા આ તો સાચી વાત છે બંનેને પોતાના ફાયદા છે હું પણ એવું જ માનું છું.
હમ તને બુક વેચવી ગમે છે?
હા મને બુક વાંચવી ગમે છે ખાસ કરીને એજ્યુકેશન બુક વાંચવામાં બહુ વાચુ લાગે છે. તને ગમે છે બુક વાંચવામાં? બુક્સનો સરીથી મોટે ફાયદો શું છે.
હમ બુકથી ધ્યાન કેન્દ્રિત રહે છે.
હા આ સાચી વાત છે બુકની ધ્યાન કેન્દ્રિત રહેે છે ડિસ્ટ્રકશન ઓછું હોય છે.
હમ્મ.
ડિસ્ટ્રેક્શન ઓછું હોય છે. ઇન્ટરનેટ પર તો ઘણી વાર નોટિફિકેશન આવી જાય છે અને પછી અભ્યાસમાં ધ્યાન નથી રહેતું હતું. પણ બુક માં અભ્યાસ બહુ ઓછો હોય છે. છે.
બિલકુલ. હા સ્ટેપ બાય સ્ટ સમજાવા મળે છે.
તને લાઈબ્રેરી જવાનું ગમે છે. કોલેજ અને સ્કૂલમાં. હમ લાયબ્રેરીનું વાતાવરણ પણ બહુ શાંત હોય છે એટલે સ્ટડી કરવામાં મજા આવે છે સ્ટડી સારી રીતે થઈ શકે પણ ઇન્ટરનેટના પણ ઘણા ફાયદા છે. હા ખાશે કરીને સ્પીડ હા. કોઈ પણ નીધિ સેકન્ડમાં મળી જાય છે.
સાચું હ.
પહેલા એક ટોપિક સોધવા ઘણો સમય લાગતો હવે સર્ચ કરતા જ જવાબ મળી જાય છે. ઇન્ટરનેટ પર અને. યુટ્યુબ પર પણ ઘણા એજ્યુકેશન વિડીયો આવે છે ઇન્ટરનેટમાં. ડિફિકલ્ટ ટોપિક્સ પર. સારી સરળ રીતે સમજ સમજાવી દે છે ઇન્ટરનેટમાં યુટ્યુબ પર. મને મેથસ ના વિડીયો. જોવું બહુ ગમે છે ઇન્ટરનેટમાં અને તને.
મને સાયન્સ ના.
આ સારી વાત છે સાયન્સનું સાય સાયન્સ વિડીિયો બી આછો હોય છે ઇન્ટરનેટથી અ ઓનલાઈન કોર્સેસ પણ કરી શક્યા છે ઘણી નવી સ્કીલ્સ પણ શીખી શક્યા છે.
હમ.
જેમ કે કોડિંગ ગ્રાફિક્સ ડિઝાઇન અને એડિટિંગ.
હમ. હ બુકમાં વિડીયો તો નથી હોતા.
હ
અ ઇન્ફરનેટ ની એક ખાસિયત છે.
પણ ઈન્ટરનેટ પર બધી માહિતી સાચી હોય જરૂરી નથી.
હ બલકુલ.
ફેક ઇન્ફોર્મેશન પણ હોય શકે એટલે સોર્સ ચેક કરવો જરૂરી છે ને ઇન્ટરનેટમાં. માં જનરલી ઇન્ફોર્મેશન. વેરિફાઈ કરેલી હોય છે.
હમ હા એટલે બૂક પર બુ ભરોસા કરી શકાય.
હમ આ વાત સારી કહે છે તને તને એક્ઝામની તૈયારી માટે શું ગમે છે બુક ઓર અ બુક અને ઇન્ટરનેટમાં.
હમ મને તો બુક ગમે છે કારણ કે સિલેબસ અનુસાર હોય છે અને નોટસ બનાવવા પણ ઈઝી પડે.
અ આ વાત સાચી છે ઇન્ટરનેટ રિવિઝન માટે યુઝફુલ છે અ તને ઈ બુક વાંચી ગમે છે કે નોર્મલ બુક વાંચી ગમે છે. શું.
હલો.
હા માર વાત સાંભળી શકે.
હા મે હું કીધું મને તો બુક વાંચવી ગમે છે.
હ મને પણ પ્રિન્ટેડ બુકમાં વધુ ગમે છે. વાંચવામાં ભૂખ હાથમાં. લઈને વાંચવાની ફિલિંગ અલગ હોય છે. પણ ઈ બુક થી પેપર. વાંચવા બહુ પ્રોબ્લેમ હોય છે.
હમ હા એમેન્ટ માટે પણ સારું છે.
હા ઇન્ટરનેટથી દુનિયાભરની બુક એક્સેસ કરી શક્યા આ પણ એક મોટો ફાયદો છે ઇન્ટરનેટના તને લાગે છે કે ભવિષ્યમાં બુક બંધ થઈ જાય
હ ના મને એવું નથી લાગતું.
કેમ નથી લાગતું તને.
અ કારણ કે બુક ની વેલ્યુ હંમેશા રહે છે.
હ આ વાત સારું કરું છું તું બુકની વેલ્યુ હંમેશા રહે છે ટેકનોલોજી હવે તો પણ બુકનું મહત્ત્વ ઓછું નથીથતું તને શું લાગે છે.
હમ મને સાથે સાથે ચલી શકે.
હમ તને સ્કૂલમાં ટેક્સ્ટબુક ગમે હતી.
હમ્મ કેટલાક સબ્જેક્ટની ગમી હતી.
મને ગુજરાતી અને ઇંગ્લિશની બુક ગમી હતી.
અ મને તો સાયન્સ ની
હમ્મ સાયન્સની બુક ઓછું હોય છે ઇન્ટર ઇન્ટરનેટ થી હોમવર્ક કરવું ઈઝી થઇ ગયું છે.
અ હા પણ કોપી પેસ્ટ કરવું યોગ્ય નથી બિલકુલ. પેલા સમ સમજવું જોઈએ.
હમ્મ પછી પોતાનું શબ્દોમાં લખવું જોઈ. તને લાગે છે કે સ્ટડી સ્ટુડન્ટ્સ ઇન્ટરનેટ પર વધુ ડિપેન્ડ. વધુ ડિપેન્ડ થઈ ગઈ છે.
થોડા ઘણા.
હ ઘણા સ્ટુડન્ટ બહુ ઓછું વાંચે છે.
પણ રીડિંગ હેબિટ બો જરૂરી. છે બુકથી વોકેબલેરી પણ. વધી છે.
હમ્મ અને અ બુક વાંચવા માટે વાંચીથી ઇમેજિનેશન પાવર પણ ઓછું હો જ આવે છે ઇન્ટરનેટથી. પ્રેક્ટિકલ નોલેજ. મળે છે. અ જોવામાં મળે છે તો તારા માટે બેસ્ટ શું છે ઇન્ટરનેટ ઓર બુક.
માટે તો પ્રિન્ટડ બુક છે.
બનેનું કન્નેકશન
તો બધું દોનું ગમો દોનું ગમો છે.
બુક બુકથી સ્ટોરેજ સ્ટ્રોંગ ફાઉન્ડેશન મળે છે અને ઇન્ટરનેટથી લેટેસ્ટ નોલેજ મળે છે.
બિલકુલ એટલે બંનો ના યોગ્ય કરવું જ જોઈએ. ફટકા એક પર. નિર્ભર ના રોહવું જોઈએ.
હા વાત સાચી છે આજેની વાત થી મને ઘણું સમજાય મળ્યું.
હું મને. પણ
તો આપ નિષ્કર્ષ નિષ્કર્ષ શું છે.
બુક અને ઇન્ટરનેટ બંને મહત્વપૂર્ણ છે.
હમ્મ અને સ્માર્ટ સ્ટુડન્ટ ઈ બંને નો ઉપયોગ કરવ
બિલકુલ સાચી વાત.
ચલો હવે મળ્યા પછી.
હા ચાલો બાય.
બાય. જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.